હાલો
પિકઅપ બિકઅપ ની શું કરો?
બસ બેઠો છું.
તું રમો છ ગેમ બેમ રમો છો.
બે આટા જ છે, વર્ષ.
બેટાતો.
બેઠા બેઠા હું થાય.
હું કેમ બોલોતો.
કોણ સાહે બોલોને ફોન કરી દઈએ આપડે.
હે?
એમ કે એઠા -બેઠા બધું બેઠા -બેઠા ખવાય.
હ
બધું થાય જોવ યાર, તમે શું કરશો? ગમને.
અમે કરીને છેક બસ બેહી રયા. કશું કરતા નઈ. પબજી રમે ના કેમ નહી રમતા?
તો પબજી તું રમું છ ગાયડી બાઈડી હાલજો તો આપડે રૂમ બૂમ રમે ખબર પાડું એમ.
હાલો.
હા.
હાલો.
તમે કેશો મને તાર વાત નઈ કરતા હરખી. પબ્જી
ના બેઠા હે, હા જોડે વારો પબદી રમે જોડે હારો પબજીી રમે એ જોઈ હ ખાલી.
હમ્મ, હમ્મ.
હમ્મ.
તો અત્યારે તમે જમી લીધું?
ના ભાઈ બાકી એ, કશું ખાવું પડશે એવું લાગે.
જમવાનું તો માયા અજ મેં ની જમ્યો.
કેમ તમે ની જમ્યા, હે? સુકો, નડિયાદ, નડિયાદ.
નડિયાદ હુંય આપડે બાર મળીએ ખાવા જઈએ ફરી એ હોય.
એવું કરીએ તમે કયા ઘડી રખો?
હું નડિયાદ વાન ને કિસન ખોચાવા કિસન સમુદા ખોચવાળ.
એવ, ત્યાં એગાડીમાં ભઈબંધ ની બૈરી રે બોલો.
કોણ?
માર ભાઈબન ની એક બહેરી રહે.
ભઈબંધ ની એક બૈરી તે કેટલી બૈરી છે એવી રીતે એક જ બાઈ રીતે?
હવે એ તો એને ખબર કેટલી રાખ થઈ એ.
એવું છે એમ.
હમ્મ.
તમે કરો છો શું પણ અત્યારે એમ કવ છુ
બેઠા જ છે, બીજું કશું કરતા નહી આપણે
કેમ બેઠા જ છો ફોમ બોમ તો કરો કઈ
પણ આમડે છે, જ આપડે ધંધો ચાલુ જ છે, હવાર હવાર પડે એમ પોંચસો રૂપિયા પડી જાય ખબર તમને
એવું છે.
તો અત્યારે શું ચાલે બીજું તમાર
કશું નય
કેમ કશું નય
અતયાર તો ઓફ સીઝન એટલે હુ ચાલવાનું કશું ચાલવાનું નય
ઓફ સિઝન છે, એવું છે, તમારે ત ઓન સિઝન ક્યારે તમા
ઓન સિજન ગણપતિમાં
ગણપતિ તો ગણપતિની હજુ તો આઈ થિંક બો વાર છે, બો વાર નહી પણ તો એ વાર તો છે, જ ને એમ
હમ વાર બો છે, બો જ વાર છે.
તો એ કેટલી વાત તમારા લોકો કઈ આપે ગણપતિને કઈ છો તમે
આણંદ, નડિયાલ, બરોડા બધે જ છે, આમા ત
એવું છે, એમ
હ.
નવરાત્રીમાં એવું કયે કરું
નવરાત્રી નવરાત્રીમાં ખરુ ને હાડકીલલા
હાડકિલ્લર મો જવો છે, એમ તમે નવરાત્રી
હમ્મ હમ્મ. નવરાત્રીમાં જોઈએ આડ કિલ્લાર અમાર જિંદાબાદ છે.
અમા નડિયાદમાં ની આવ્યા તમે?
નાડીયાદમાં શું પેલી બરાડીને હભરવાનું
કોને?
પલક ધોલ પટેલ ને હે
કયની આવતા તમે
આયે પણ ઓછા આયે અમે
કેમ?
નહિ મજા આવતી ત્યાં એન કરતા કે પેલા એના હભળો
કોને?
આપણે એન નામ શું એટલે કહું
હમ્મ શું કેવાય
શું શું કેવાય?
ભાઈ યાદ આવા દે
નામ શું કાવ્યા લિમાણી
કોનું?
કાવ્યા લીંમાણી
કોનું નામ છે, એ?
ગાયક કલાકારનું નામ
ગાયક કલાકારનું એવું નામ હોય?
હમ્મ.
મન તો કોઈની જો ને અમાર પલક જેવુ કોય ના ગાય
આ પલક તો બરાડા પાડે
જે ત્યાં ગોડો ભાઈ ગાય એવું કોઈ ના ખાય, તમને લાગે એવું.
બતાવું તમને
શું બતાવાના?
કેવું ગાહે તમને બતાવું.
બતાવો ને.
દિ મલે તાર બતાવું.
હે?
હમ્મ, અભી મલે એટલે બતાઈએ.
કઈ મલીશુ બોલો?
ત તો તમે નઈ કહેતા હું અહીંયા રવહુ તો લેવા આવશો ન તમ.
હવે લેવા આઈ જઈશ તમને
આવી જજો દભણ.
દભણ એને નડિયાદથી હામેથી આવું.
દભણ ભાગોલ લા.
હા આઈ જઈશ આઈ જઈશ વાધો નહીં આઈને રિંગ કરીશ ઓકે.
હ રિંગ બિંગ કરજો.
નમારો પર્સનલ નંબર જરાક ટેક્સ કર દેજો નંબર આલ મને તો હું લખી દઉં.
એવું લીધું.
હમ્મ, તમે મ પબજીનો અવાજ આવે તમે પબજી રમતાં હોય એવું લાગે છે.
હું નઈ લ્યા જોડેવારો રમે હે.
કોન છે?
તયા ઓર ભઈબંધ
પબજી લાઈટ કે મોબાઈલ રમે?
લા એક જ આવે બધી.
ના અલગ-અલગ આવે.
હવ તમે કઈ રમો?
હું તો મોબાઈલ રમુ પહી
તો ભઈ મોબાઈલ જ આવે ન બધાને.
ના ના શું અલગ-અલગ આવે લાઈટ હોય આવે.
હવ.
તો જમી લીધું શું જમ્યા? તમે જમ્યા નહીં હજુ એમ નહીં જમ્યા ને?
હમ્મ, નહીં જમ્યા.
શું જમવા જઈશું, કઈ જઈશું?
તમે જમાડો એમ.
અતા હું તો હું તો એમેય આપડે તો બસ સ્ટેન્ડે જમવા જઈએ અત્યાર. કોક દિવસ જઈએ. તુલસીમાં અતાર તો બસ સ્ટેન્ડે જ છે, બસ સ્ટેન્ડ મજા આવશે પેલું પાવ પકોડા ખાવા.
આવ કોક.
ચાલશે તમે બીજુ શું કરો બોલતા નઈને યાર તમે. બાકી ફૂડ બોક્સમાં જઈશું પીપલા ચોકડે.
એવું કરીએ હેડોન. હા હો દોડશે.
કંઈ વ્યસન બ્યસન કરો છો તમે?
ના ના.
હા હુંય નઈ કરતો એટલે કઉ છું. સારું ના કરે એટલે પછી તો. હમ્મ ખોટું શરીર બગાડવાનું આપડું.
હ.
તો શું ચાલો તમારે બીજું કાઈ
અએ બેઠા હે હઓ તાણ જઈએ.
તમે ભન્યા શું?
મે ભણ્યા તો કઈ નહિ પણ ગણ્યા બહુ હે એવું હે
એવું હે એવું છે શું ગણે કેટલા થાય ચુમોતેર ને ચુમોતેર કેટલા થાય એમ કો
તમને ખબર ચુમોતેર ને ચુમો કેટલા થાય
તા મેં તમને પૂછ્યું એમ કોને
અમે ભણયા નહી ગણયા ખરા કઉ ખરો
પૂછવા ગયા એમ તો કઉ બોલો ને કેટલા થયા ચુમોતેર એટલે એ ગણ્યા અમે અમે ભણ્યા છેને ગણ્યા એ છે. ચુમોતેર ને ચુમોતેર કેટલા થાય એમ કો મને
એવું ચુમોતેર ને ચુમોતેર એવું
હમ્મ એકસો અડતાલીસ થાય તમે કઉ ભૂલશો નહિ. વાત કરે છે. આઈ ગયા ગણ્યાં હા ગણ્યા તા મેં
જો અમે બઉ ગણ્યા એવું એટલે તો અમે તમાર ઘેર હેને. હા હવે સેની નોકરી કરો શું નોકરી કરો
નોકરી અમે નોકરી નહી કરતા હ નોકરી નહી કરતા
શું કરો હો નોકરી નઈ તો શું કરો?
નોકરી નહી કરતા એમ તો કઉ છું બસ એમાંજ હા.
બાર ના પૈસા લેર એવું
હઓ
હા.
દા
હા હા
હા બલુમ હોય પેલા એવી રીતના પડવું છે પેરા સુટ લઈ
ના ના એવી રીતના ના પડાય ના મજા આવ હા બાઈક લઈ ને પડીએ.
અ લીધા વગર આપડે પડીયો હે
બાઈક તારું લેતા આવુ પેરાશૂટ મારું લેતાવુ બરાબર તારે તું કઉ છુ કે બાઈક લઈને પડાય
શું ચા બોલતા નહીં વાત નહી કરતા યાર તમે
ખોટું લાગે તો અટ્ઠે મારે એવું
એવું અઠ્ઠે મારે એવુ આવું અપશબ્દ ના બોલ અપશબ્દ
હા
હું અપશબ્દ બોલ્યો તમને
હા એ અર્થે મારા અપશબ્દ કહેવાય
હા પણ ખોટું લાગી ગયું
ખોટું લાગ્યું એવું બહું ખોટું લાગ્યું
ખોટું શું લાગી મને નહીં ખબર પણ ખોટું લાગી છે.
એવું.
હા.
હે?
શું ચાલે તમારે કેમ આવું હે, હે, હા. આવું ના કરતો યાર હો મને ખોટું લાગશે.
હા, હા.
શું ચાલે શું લેર પોણી લાપા થઈ જાય.
હા એતો તા એવું જ ને.
લે લાકડા.
લેર પાણી લાકડા નહીં.
હમ.